હેલો!
હેલો!
હા જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ, આ મજામાં મજામાં, તમે કેમ છો?
બસ અમે પણ મજામાં જમી લીધું?
હ જમી લીધું ને.
શું બનાવ તું આજે?
આજે પંજાબી દાલ બનાઈ તી, દાલ મખની
અચ્છા દાલ મખની બનાવી હતી અરે વાહ કેમ ઘરે કોઈ આવવાનું હતું કે એમ જ બનાવી હતી?
એમજ એમ સાસુ આઈ તથી જઠાની આઈ તથી ઘરે.
અચ્છા અચ્છા અચ્છા!
ભેગા થયા ને તો મારે ઘરે જમીન લીધું. હા એક એક ક્યા જગ બનાએ.
અચ્છા અચ્છા તો સાથે શું તંદુરી રોટલી કે એમ જ બનાવી ત સાદી?
સાદી રોટલી, દાળ, સાથે ચાવલ ઓર કરેલા નુ સાક છાસ દહી રેતો અચાર અથાનું બધું.
અચ્છા અચ્છા મતલબ બધી વસ્ત ભેગી બને,
હા જે બે જેઠાની હતી સાસુમા હતી જેઠ હતી તો મારો દીકરો હતો બધા ભેગા હા
ચલો સારું કેવાય તો હા એજ એ ફેમિલી બધી ભેગી થઈ તો ચલો કઈક બનાઈને ખાઈ લીધું ચલો સારું હા સારું ને પણ
હ એક ના ઘરે કટા હોય છે ને તો બધા અહિયાં ખાઈ લેજ
અચ્છા અચ્છા તો કેમ બધા દૂર દૂર રહો છો કે નજીક નજીક રહો છો
એક સોસાયટી છે પણ એક દો બ્લોક આગળ પાછળ છે.
અચ્છા આગળ પાછળ છે અચ્છા અચ્છા અચ્છા હા તોય નજીક છે પણ ક્યારેક ભેગા થઈ જાવ છો એમ
હા હા એકનું દખે બીજા આઈ ગયા બીજા ન દખ ત્રીજા આઈ ગયા હમેખા જમી લો હ મેં ક બધા આઈ ગયા તો બધા મારે ઘર જમી લોર કેય
હા સાચી વાત છે બોલો બીજું બસ બસ કઈ નહી હમણાં ઢોસા બનાયા તા તો ઢોસા ખાધા
અરે વાહ
હા ઢોસા ખાઈ અને પછી મેં કીધું કે લાવ અમને ફોન કરીએ પૂછીએ હાલ ચાલ જમી લીધું કે શું છે શું નહી
તમે ઢોસા હવાર ભાસો
સુ કો છો
ભોપરે ઢોસા સારું લાગશે
હા બપોરે સારું લાગે મતલબ ખીરું પડ્યું હતું એટલે કીધું કે લાવ ઢોસા કરી દઈએ
હમણાં તો કદી ખાધું નહી હમણાં તો રાત્રે
અચ્છા એવું છે ના આપડે ઘરે જેમ ખીરું પડ્યું હોય કે લાયા હોયને તો બપોરે સવારે થઈ જાય બે ઢોસા ખાઈ એટલે પેટફુલ થઈ જાય
હા હ મજા પડી ગઈ ઘરે બેઠે ને
હા એજ ને એકદમ ફ્રી પેલા સવારે પરોઠ ઠા ખાધા પછી હવે ઢોસા ખાધા હવે જોઈએ રાત્રે કઈક બનાવીશું ફરીથી
હા સા છે ખવાર ન ખાવ તો બોપોરનું બપોરનું ખાવ તો રાતને
હા પણ આ હવે બપોરને ટાઈમે આપડે ખાધું ને બે ત્રણ વાગતા ત્રણ વાગતા એટલે હવે પેટ ફૂલ છે. હવે રાત્રે સાત સાડા સાતે કોઈક ખીચડી બીચડી બનાવી લઈશું જોઈશું પછી કોઈ કોણ શું કે છે બધાની ખ્વાિશો અલગ અલગ હોય આજે આની આજે એ બનાવ ના ચા આપડે ઘરે ચા ને ખાલી એ મમ્મી એકલી પીવે છે.
હા હા
બાકી કોઈ ચા નથી પી તું મમ્મી માટે બનાવી દે એક કપ સવાર સાંજે ચા મમ્મી એકલી પીવે બાકી કોઈ નહી પીતું
પપ્પા ભી નહીં પીતા
ના કોઈ જ નથી પીતું ના પપ્પા પીવે ના ભાઈ કોઈ નઈ પીતુ તો હું એ નહી પીતી હવે દૂધ મોંઘુ છે દૂધ ની બચત કરીએ છીએ
એમાં એમ બચત થઈ જાય
હા કારણ કે વર્ષોથી જ આમ પેલા થી જ નહી પીતા ને ચા કોફી કશું જ નહી હા ખાલીમ્ મમ્મી ચા પીવે એટલે મમ્મી ની બનાવી દઈએ
તો તમે સ્કેટસ તો બો જ મૂકતા હતા દૂધમાં ના હોય કે દૂધ અ અ દૂધમાં બદામ ના ને પીટ.
હા દૂધ એમ દૂધ તો પીવા પણ ચા કોઈ નથી પીત.
અચ્છા ચાય માટે બચાવો છો દૂ ન.
ચા માટે દૂધ બચીે છીએ બાકી. પીવાની વસ્તુ માં તો જેમ કે ઓરિયો શેક. કોલ્ડ કોફી એ બધામાં તો દૂધ જોઈએ
જોઈએ જોઈએ સાચી વાત તમે પેકેટ વાલા લાવો છો દૂધે? કે લુઝ લાવ છો?
ના અમારે પેલા દૂધ વાળ આવતો તો દૂધ આપવા પછી હા હે
ગામડેથી આવતો તો?
હા એ ગામડેથી આવતોતો
હમ હમ.
એ ગામડે થી આવતો તો એ સ સાંજે ચાર વાગે નીકળે તો આપડા ઘરે રાત્રે નવ વાગે આવતો તો મતલબ બધાને દૂધ આપતો તબેલા માંથી લાવતો તો ગાયો ભેસન તબેલું હોય ને
હમ હમ હમ.
ત્યાંથી લાવતો તો દૂધ
હમમ.
એનું દૂધ મતલબ ગાયનુ આપણેે લેતા તા પણ એનું દૂધ ગાયનુ ને બહુ પાતળ પાતળું લાગ તુ તુ.
હામ.
અને મલાઈ પણ નથી થતી
હમ હમ.
પછી અમે ભેંસનું દૂધ સ્ટાર્ટ કરાવડાયું બંધાવાનું
તો યાર અમૂલ ગોલ્ડના અમૂલ
ના એ એજ પેલા પલા એજ વાપરતા તા પછી ભેસનું સ્ટાર્ટ કર્યું તો ભેંસ નું દૂધ ન મતલબ એની મલાઈ સારી થતી તી પણ દૂધ પાતળું હતું
હમ હમ.
તો પછી અમે હવે પાછું ફરીથી ગોલ્ડ સ્ટાર્ટ કરતી તું ગોલ્ડ અને ચા માટે ટી સ્પેશિયલ
હમ હમ ટી સ્પેશલ અચ્છચ્ અમૂલનું દુદી ગમતે અમૂલ નું દૂધ હારું આય છે. હા બરાબર
એજ ને બોલો બીજું શાંતિ?
ઊઘ નહી આઈ બોપરે ઊઘ નઈ આઈ?
ના ઊંઘે બપોરે ઊઘીન પછી રાત્રે ઊંઘ નહીં આવ
તો મારા શિર ખાવા માટે ફોન કર્યો
હા તમાર ઉસ્માત તું ખાવા માટે ફોન કર્યો
કોઈ ના કોઈ તો જોઈએે છે, માતા ખાવા માટે
નવરા હોઈએ ન તેમ થાય કે લાવ આમને ફોન કરી લઈએ એમને કરી લઈએ અડસ પડસ ફોન કરી લે પૂછી લે જાગો છો કે ઊંઘો છો આમ તો બ પરે બધા ઊંઘી જ જાય છે, પણ જેના ઘરે બાળકો હોય ટ્યુશન મુ કવા જાય કરે બપોરના ટાઈમે ટ્યુશન હોય બાળકોનું એટલે મુ કવા જાય કરે એટલે અમુક લોકો નહી ઊંઘતા પેલા હું એ ઊંઘી જતી તી હવે બંધ કરી દીધું પહી રાત્રે ઊંઘ નહીં આવતી બે બે વાગ્યા સુધી
હા તો સાચી વાત છે, આ તો મોબાઈલ જોડે અખા દિવસ મોબાઇલ રાત્રે એક બે તો વા વાગે છે.
સાચી પેલા ફોન જોઈ લો પછી ફોન મુ કો ફોનમાં બેટરી ઉતરી જાય એટલે ફોન ચાર્જિંગમાં મૂકો પછી ટીવી જોઈ લો ભાઈ જય જોવાનું ફોન ચાર્જિંગ પૂરું થઈ ગયું છે પછી ટીવી બંધ કરી પાછું ફોન પકડી લો
મારે તો ટીવી કોઈ જોતાય નહી આમ સ આમ પડ્યો છે ટીવી ને ટીવી નો રિચાર્જ ખોટો જાય છે
હા જો બધા ફોનમાં રિચાર્જ કરાવે છે ને એ પૂરું પાડે છે હવે તો ફોન ના રિચાર્જ પણ મોંઘા થઈ ગયા છે
ફોનમાં રિચાર્જ ચાહીએ ઘરમે વાઇફાઈ ભી ચાહીએ ટીવી નું રિચાર્જ ભી ચાહીએ
જો વાઈફાઈ ઘરે હોય ને તો ખાલી ઘર પૂરતું વાઈફાઈ બહાર જઈએ તો રીચાર્જ કરાવવું પડે પ એમાં પણ ચારસો પાંચસો બે મહિના નું કરો તો સાડા પાંચસો એ પણ કાર્ડ એરટેલ હોય કે આઈડિયા હોય અલગ અલગ પછી એમાં પૈસા ભરવા ના પડે અને પછી ઘરે આવો એટલે વાઈફાઈ વાપરો
એ ઉલ્લુ બનાયા ના અદાનીને જીઓ નો કાર્ડ ચાલુ કર્યો હતો જ્યારે હા
તો
એક વરસ એક વરસ ફી આપ્યો ચાર્જ મહેંગો થયો બસો થયો અઢાઈસો થયો ત્રણસો થયો
હવે સાડા ચારસો કે સાડા ત્રણસો રૂપ ના ત્રણસો નવ્વાણું છે મતલબ ચારસો રૂપ સમજી લો
હા જી
એ પણ ટુ જીબી નેટ હોય ને તો બાકી નહી
હા ચારસો ન્યાનું તીનસો ન્યાનું એમ કે છે કે એક બે ઓછું થાય ને ચારસોમાં બહોત બચીયુ હે
તો પણ સાંભળો તો પણ એક રૂપિયો ઓછો નહી એ લોકો વધારે જ લઈ લે છે એ આખે આખા લે એક રૂપીયો પાછો કરતા જ નથી હા એજ નહી કોઈ રૂપિયા ની એ બ ચત આપડે કરીએ છીએ પણ નહી થાતી
નહી થાતી આવી વાત છે
હા બોલો બીજું
તમારા પોપટ શું કરે છે
પોપટ એકદમ મસ્ત મજામાં હવે ઊંઘ્યા પી એસી વાળા રૂમ માં આડા પડી ગયા છી અમે કીધું હવે આમને ખાવા કરવાનું તો આપી દીધું તું સવારે પછી ધોઈ કરીને એસી માં બેસાડી દીધો હમ તમે કયું દૂધ વાપરો છો આમ તો
અમે બી અમૂલ ગોલ્ડ હ હ અમૂલ તે લાવતા હતા પણ મને ગમ્યો નહી અમૂલ શ તી અમૂલ ટી સ્પેશલ હા નહી ગમી મને
ના ટી સ્પેશ્યલ તો ખબર શાના માટે એ સ્પેશયલ ચા માટે છે તમે ચા માં સેજ થોડુંક પણ નાખો ને તો ચા જાડી ને એવી બને રગડા જેવી
હમ
હા તમે ટી સ્પેશ્યલ અમારા ઘરે ને ટી સ્પેશ્યલ ખાલી ચા માટે જ આવે સ્પેશ્યિલ.
એશા.
હા, બાકી ગોલ્ડની તમે ચા બનાવશો ને તો પાતળી પાતળી બનશે.
હ લાવું મે બી સ્પેશિયલ લાઈને જોઉ એક વખત
મોટી જ આવે છે લીટર ની જ આવે છે હા એ તમે લાવજો પછી એ લાઈને અને મૂકી દેવાની બે દિવસમાં અમે બધા ચા પીતા હોય તો એક દિવસ બે દિવસ માં પતી જાય સવાર સાંજ માં
હા મારે તો કે ચાર ગોલ્ડ લાવવી પડશે અ એ અ ગોલ્ડ ન ચાય બનાવું તો ચાર ગોલ્ડ લાવું રોજે રોજૅ તો એક વખત ટી સ્પેશલ મારે તો ચા માં પાણી નઈ નાખતા.
અચ્છા, હા, સમજી ગઈ. ના, પર ટી સ્પેશલ મેં કેવું છે, સેજ પાણી તો નાખવું પડે, કારણ કે દૂધ બહુ જ જાડું હોય છે. એ એટલે થોડું પાણી નાખીને પછી, મતલબ કે એકદમ થોડું, મતલબ કે ચા ધી અને ખાંડ આદું નાખીને મતલબ એટલું થોડું પાણી નાખી પછી એનું પકડે ત્યાં સુધી પછી દૂધ થોડો અડધો ગ્લાસ જેટલો પાણી હોય એનાથી સેજ વધારે દૂધ રેડી દેવાનું એક માણસ પીવા વાળો હોય તો, ઉકાળીને અને રગડા જેવી જાય.
મારે બી લાવું સ્પેશલ લાવું તો મારી પસંદનું તો ચાય બનાઈ ને પીવીનું. હા, ટ્રાય કરજો હવ શાંતિ?
હા, શાંતિ શાંતિ બસ બધું મજા ચલો ઠીકાને મળીએે હા બાય.
જય શ્રી કૃષ્ણા, જય શ્રી કૃષ્ણા.